હમ.
એમ.
હલો.
હેલો.
હા કેમ છે.
હ મજજા એમાં તમે.
હા તો આ વેકેશનમાં ક્યાંય બહાર જવાનું પ્લાન. કર્યો છેેકી નહીં કર્યો.
હું પણ એજ વિચારતી હતી.
કે મ આ વખતે ગુજરાત ના સુંદર સ્થળો જોવા છે. તારી પાસે કોઈ સારો વિચાર છે.
અરે વાહ ગુજરાતમાં તો ફરવા માટે અદભુત જગ્યાઓ છે. જો તારી પ્રકૃતિ અને શાંતિ જોઈએ. તેહો એ તો આપણે. સાપુતારા જઈ શકીએ તે ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે. અને ચોમાસામાં ત્યાંનો નજારો સ્વર્ગ જેવો હોય છે.
હમ સાપતાર સારી. પણ મને થોડું ઐતિહાસિક અને સંસ્કૃતિથી ભરેલું સ્થળ જોવું છે
તો પછી કચ્છ નું સફેદ રણ સૌથી બેસ્ટ છે શિયાળામાં ત્યાં રણ ઉત્સવ થાય છે. રાત્રે પૂનમના ચંદ્રના પ્રકાશમાં સફેદ રણ જોવાનું. અદભુત એકદમ અદભુત હોય. છે ત્યાં આપણને. કચ્છી સંસ્કૃતિ અને હસ્તકલા પણ જોવા મળશે.
હા કચ્છ વિશે મને બ મેં બહુ સાંભળ્યું છે.
કછ નહી દેખા તો કુછ નહી દેખા. જો આપણે દરિયા કિનારે જવું હોય તો
તો આપણે દીવ અથમાં. દ્વારકા અને સોમનાથ જઈ શકીએ. દ્વારકામાં જગત મંદિર. ના દર્શન પણ થઈ થશે અને બાજુમાં જ શિવરાજ બીચ છે જે ખૂબ જ ચોખ્ખો અને સુંદર બ્લુ ફ્લેગ બીચ છે ત્યાં સ્કૂબા ડ્રાાઈવિંગ પણ થાય છે.
એવા ફક્ત અને મનોરંજન મને એક સાથે. અને જો આપણે જંગલ સફારી કરવી હોય તો
એના માટે તો આપણું ગેર રાષ્ટ્રીય વિશ્વ પ્રખ્યાત છે આખા એશિયામાં માત્ર ગીરમાં જ એશિયાટિક સિંહ જોવા મળે છે ખુલ્લી જીપમાં. સિંહને નજીક થી જોવાનો રોમાંચ જ કઈક અલગ હોય છે.
હા આ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અત્યારે ખુબ જ તર ચમા છેની
હા કેવડિયામાં આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યાં લેજર્સો વેલી ઓફ ફ્લાવર્સ. અને ક્રુઝ રાઈસ જેવી ઘણી પ્રવૃતિઓ છે, ત્યાં જવા માટે બે દિવસ નો સમય જોઈ છે.
હા ત્યાક તો બઉ મસ્ત યાદી આપી દીધી. હવે તો જ નક્કી કર આપણે પહેલા ક્યાં જવું જોઈએ.
આપણે આ વખતે દ્વારકા, સોમનાથની અને ગીર ન શોટ ટુર પ્લાન કરીએ જેમાં દરિયાએ. દરિયો મંદિર અને જંગલ સફરે ત્રણેય આવી જાય.
હા બાકો તો. હું આજે જ ઘરે વાત કરીને ટિકિટ બુકિંગની તૈયારી કરું છું. થેન્કયુ.
મોસ્ટ વેલકમ અને હા. હવે આપણે આ સંવાદમાં. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ન પ્લાન અને તેની ચોક્કસ. માહિતી પણ ઉમેરી દઈએ છીએ.
વેકેેશનમાં ક્યાં ફરવા જવાનો પ્લાન છે કે નહી?
હા હું પણ એજ વિચારતી છે મને આ વખતે ગુજરાતમાં સુંદર સ્થળો જોવા છે તારી પાસે કોઈ સારો આઈડિયા છે.
હ વાત ગુજરાતમાં તો ફરવા માટે જગ્યાઓ. અદભુત જગ્યાઓ છે જોતા પ્રકૃતિની વચ્ચે ઠંડ તવરણમાં. અને તો મસ ભરે પહાડમાં ફરવું હોય તો આપણેપ દ્વારા જઈ શકીએ. સાપોતરે જઈ શકી તે ગુજરાતની એક માત્ર હિલ સ્ટેશન છે ખાસ ચોમાસામાં અને શિયાળમાં તેનો નજારો એકદમ સ્વર્ગ જેવો હોય છે.
સાપુતારા તો બઉુ મસ્ત જગ્યા લાગે છે ત્યાં જોવા જેવું શું છે અને કોઈ ટિકિટ જેવું ખરું
હ સપતાર એન્ટ્રી બી ફ્રી છે ત્યાંનું મુખ્ય આકર્ષણ પુ રોપે છે જે ટેબલ લેન્ડ થી સનસેટ પોઈન્ટ વચ્ચે ચાલે છે. એનો સમય સવારે નવ થી. સાંજે સાત વાગ્યા સુધી નો. અને તેની ટિકિટ રાઉન્ડ ટ્રીપ માટે આવશે. સીધુદવ થી સોની આસપાસ હોય છે ત્યાંથી હિલ સ્ટેશન અને શપુતારા લેક ન અદ્ભુત વિવ દખે.
અરે વા રૂપેમાં તો બહુ મજા આવશે. ત્યાં બીજી કઈ કઈ એક્ટિવિટી થાય છે.
ત્યાં સાપતારા લેકમાં બોટિંગ કરવાની બઉ. મજા આવે છે આ સિવાય એડવેન્ચર માટે. એ. . આ સિવાય એડવેન્ચર માટે ગવર્નરશીલ પર પેરાગલેન્ડ બસ રાઈ રાઈડિંગ અને કેમલ રાઈડિંગ પણ કરી શકાય. જે સાંસ્કૃતિક વસ્ જો ગમતી હોય તો ત્યાં આટી વિલેજ અને ટ્રાઈબલ મ્યુઝિયમ પણ છે જ્યાં ડાંગ ના આદિવાસીઓની કલા સંસ્કૃતિ નજીકથી જોઈ શકાય છે.
હા અને આજુબાજુ કોઈ વોટરફોલ ખરા ચોમાસામાં તો દોધ જોવાની બહુ મજા પડે છે ને.
હા. તે તો સાપુતારાની પણ બધી જ ચોક્કસ માહિતી આપી દીધી. તો હવે શ. ટિ્પમાં સાપુતારા અને આજુબાજુનો ડાંગ જિલ્લો જ પ્લાન કરીએ
હા એજ બે એજ બેસ્ટ રહેશે. પ્રકૃતિ અને શાંતિ બંને મળી જશે ચાલ હું આજે હોટલનું ઓનલાઈન બુકિંગ ચેક કરી લઉ.
બાકુ થેન્ક યુ.
મોસ્ટ વેલકમ. અને હા આપ અ. અ અને હ આપણે ત્યાં જવા માટે અ. ટિકિટ અને અ ટ્રેનની ટિકિટ અને. એ રૂમ ભાડું પણ આપણે ત્યાં ચેક કરવું છે તો તેના વિશે તમારે બીજું શું કેવું છે.
હા વેકેશન માં ક્યા બાર ફરવા